તમારો વોઈસ આવે છ? હા આવે છે.
હા.
તો મેં બોલું કે તમે બોલો?
હા. બોલો તમે બોલો.
એ તમારા જીવનની એવી કઈ ઘટના છે જેને યાદ કરીને તમારે આજે પણ જોરથી હસું આવે છે?
કેવી ઘટના હ? અમુક મતલબ કે એવી તો કોઈ ઘટના જ નઈ થઈ કે જેને જોઈને મને હસવું આવે. અ મારા માટે તો બધી સારી જ અમુક માટે અમુક સિન એવા થ્યાં છે કે હસવું આવે. એમ તો બો ખાસ નહી. તમે કહો તમારું.
મારા જીવનમાં એવું એક-એકવાર કોલેજ ટાઈમે અમે હું કેવાય કે અમારા ટીચર બો બોરિંગ લેક્ચર ભણવતા હતા તો હું કરું કે બાળ ખુલ્લા કરીને ઇયર બર્ડ્સ નાખી દઉ. તો એક વાર એવું થ્યુતુડુ જે નાખુ. તો તો પછી એક વાર અમાર કેવું પાચ દસ મિનિટ વાર હતી ન તો પછી મને થયું કે ચાલ હવે પાંચ દસ મિનિટ જ વાર છે એટલે હવે થોડી દેશે તો મે ઈયર બર્ડ્સ કાઢી નાખ્યા ને ત્યાર ત્યારે સર એક છોકરાને બોલતા તા તો મેં ઈયર બર્ડ્સ કાઢ્યા એમાં જોરથી વાગ્યું કે મેક સમ નોઇસ દેશી બોયઝ અને આખો ક્લાસ જે હસે જે હસે. ને બધા માર હસે ને સર મને એવું લાગ્યું કે સર પણ બોલશે પણ સર જ જાતે બો જ હસે. એટલે એવો એક મુમેન્ટ થઈ ગયો તો મારી જોડે.
હમ્મ. બરાબર છે.
હા. એ આજે યાદ કરું તો મને હસું આવે એમ.
હા તો છે જ વરી. તમે કામ જ એવું કર્યું છે તો. હમ. તમારું આ જે સરકારી નોકરીને લઈને બધાના વિચારો હોય છે કે સરકારી નોકરી કરવાથી આ મલે, આ મલે તો એને લઈને તમારા શું વિચાર છે કે સરકારી નોકરી રી હોવી જોઈએ ને કેમ હોવી જોઈએ એની પાછળનું રીઝન.
હા, જો સરકારી નોકરી તો બધાની પર્સનલ ચોઈસ છે કે સરકારી નોકરી હોવી જોઈ એમ પણ સરકારી નોકરીના ફાયદા ગેર હેંડો હું તમન કઉ છું કમ કે મને તમાર પ્રશ્નનો આવું થ્યું તે મને આવું કઉ છું. એને ફાયદા એવું છે કે જો જે લોકો જ બેરોજગાર હોય તે લોકોને નોકરી મળે જે લોકોને નોકરીની બઉ જ જરૂરિયાત હોય ત એ લોકો આગળ પરીક્ષા આપીને નોકરી મેળવી શકે. ને સરકારી નોકરીથી બીજું એવું કે એક સ્ટેબલ ઇન્કમ રે એટલે જે માણસ બો જ ગરીબાઈથી પીછડાતું હોય તે પછી એક મધ્યમ વર્ગ અથવા તો સારી રીતે જીવન ગુજારી શકે ને પોતાની સેવાઓ આ પીને લોકોનું પણ ભલું કરી શકે. જો એ ઈમદાર પોલેસ અ પો મીન્સ કે ઈમાનદારીથી કામ કરે તો. એના ગેરફાયદા એવું છે કે સરકારી નોકરીમાં લિમિટેડ જ સીટ છે એટલે બધાને નોકરી મળે એવું જરૂરી નહીં. ને એમાંય તે યુપીએસી જીપીએસસીમાં એવું છે કે એના સક્સેસ થવાના ચાન્સીસ તે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ પસેન્ટેજ ચાન્સીસ છે, કે એનું તમે સક્સેસ કરી શકો એટલે એમાં સીટ બો ઓછી છે. એને કરવા માટે યુથમાં કેટલા દસથી કે પંદર લાખ અપ્લાય કરે ખાલી પાસ એમાંથી ખાલી સાત કે આઠ લાખ ખાલી પેલી પરીક્ષા પ્રાસત કરે પછી એમાંથી ખ સા અરધા થઈને સેકન્ડ રાઉન્ડમાં થાય ને પછી એમાંથી ખાલી સો દસ એક હજાર સીટ પાછળ પંદર લાખથી કે વીસ લા લોકો અપ્લાય કરે ને પછી જે લોકો જીતે ના કે પછી જે લોકો સક્સેસના થાય તે લોકો ડિપ્રેશનમાં જતા રેય કા પછી એની પાછળના પાંચ થી છ વર્ષ એ લોકો બરબાદ કરી નાખે એટલે એની કરતા આપડે એવું કરીએ ત્યાં પણ સારું કે એની પાછળ બાકી મેં કોલેજમાં આવી ગઈ છું તો મારે ત્રણ વર્ષ એમ પાસે મહેનત કરી નાખે છે, જે પછી એક વર્ષ ફૂલ મહેનત કરવી જોઈએ પછી મારે બે એટેમ આપી દેવા જોઈએ પછી જો ત્રીજામાં હુ પા ના થઈ તો મારે એટલા વર્ષો બગાડવા ના જોઈએ કેમ કે સીટ એમાં મેં તો બો જ મહેનત કરું પણ સીટ અવેલેબલ ના હોય તો એમાં મારી ભૂલ ના હોય તો એટલે બીજું આ બેકઅપ ઓપ્શન રાખવો જોઈએ અથવાડ સ્ટાર્ટઅપ આપડે બીજાને નોકરી આપીએ તો એ રીતે સ્ટાર્ટઅપ પણ ઊભા કરી શકી કે હવે તો સ્ટાર્ટઅપમાં પણ લોકો લોન આપે છે, સરકાર આપણને તો એવી રીતે કરીને આપણે બીજાને રોજગાર આપી શકીએ એકલો એને પાછળ પોતાના સમય કિમતી બેરફાવો એ નીકળતા તમારું શું કેવું છે?
મારે મતલબ કેવું છે, મતલબ કે મેં મારો પ્રશ્ન એવો હતો કે સરકારી નોકરીની જે બધા વાત કરીએ કે સરકારી નોકરી સારી છે. અને ફ્યુચરમાં કોઈકને હોધવુ હોય તો સરકારી નોકરી વાળો હોય ભલે છોકરી છોકરો હાથના તો એમાં એમાં મારે કેહેવાનું એવું છે, સરકારી નોકરી કઈ જરૂરી નથી કે સરકારી નોકરી જ બધા ને હોય અને એવા જ બધાને મલે કારણ કે અમુક લોકો સરકારી નોકરીના કારણે કેટલું બધું ગવાહી બેઠા હોય છે. તો એ લોકો એ બધું ધ્યાન આપવું જોઈએ કારણ કે અમુક તો એવું કે છે, કે સ નોકરી વાળા છોકરા સારા પછી સારો દેખાતો હોય કે ના દેખાતો હોય પણ એવું જરૂર નથી કારણ કે સરકારી નોકરી છે, ના નહીં પણ એના પણ ગેરફાયદા છે, કારણ કે એ લોકો ક્યારેક પોતાના ફેમિલીને સમય ની આપી શકે કારણ કે અત્યારે સરકાર એટલું કામ સોપે છે, એ પોલીસ વાળા હોય કે કોઈ પણ નાના-મોટા ગાર્ડ કોઈ શિક્ષક બધાને સરકારી નોકરીમાં એટલું જ એ છે, કે લોકો પાર્ટ ટાઈમ જોબ કરતા હોય ને તો પણ એ લોકોને એટલું બધું કેન્સલ હોય છે. કે પોલીસ સ્ટેશનમાં મતલબ કે લોકોને ખાલી સવારની ડ્યુટી હોય પણ તો પછી લોકોને સરકારી કામ એટલા આવી ગયા હોય છે, તો કે હુ કેવાય આખો દિવસ એમને નોકરી કરવી પડે છે, તો સરકારી નોકરી કરવી સહેલી નથી અને આજ મત પ્રમાણે બધા જો વિચારતા હોય કે સરકારી નોકરી કરી લઈએ તો એ યોગ્ય નયથી મેં સરકારી નોકરી કરવી બધા ના હાથમા નય
નોકરી તો એવી રીતે એકલી સરકારી નોકરી છે, એવી રીતે લગ્ન ના કરી લે કારણ કે જો એ ભલે સરકારી નોકરીની પાસે હોય પણ એનું ચારિત્ર એટલું સારું ના હોય કા તો પછી એ ભલે કરોડો હોય પણ એ વ્યક્તિ આપણને સમય ના આપી શકે કા તો પછી આપણને સમજી ના શકે. મ કાં તો પછી એ લોયલ ના હોય તો એવા ઘણા બધા કારણ છે, એટલે એટલું સરકારી ન આપ જોઈને તો, આપડે ઓબ લગ્ન ના કરી શકાય.
હા, એ છે, અને કેટલાક મતલબ કે, અમુકો ના ઘરોમાં એવું છે. કે સરકારી નોકરી જોઈને, જ પસંદ કરતા હોય, એને એ લોકો ભલેને. કોઈક લાખ કમાતું હોય કે, બે લાખ કમાતું હોય, વ્યક્તિ સારું હોય. પણ એ લોકો એને નહીં આપે કામ, કારણ કે લોકોને સરકારી નોકરી વાળો જ જોઈએ છે, ભલે ગમે તે દેખાય. પણ ગમે તારે. ખાતું છે કે, પોતાના જ મત વિચારને સાંભળવાના. બધાને પણ જોવાનું, અને સરકારી નોકરી વાળા. પણ ક્યારેક સાચા ખોડા હોય શકે છે.
એવું જ ને, એ લોકો પણ આપડે ભ્રષ્ટાચાર કરે. તા હોય, એ લોકો પણ ઘુસ લેતા હોય છે, આપણને કશું ખબર ના હોય, અંદર ખાનાનું.
હા, એજ. અને સરકારી નોકરીમાં પણ આવું છે કે, સરકારી નોકરી એક વાત કરવી સારી છે. પણ એને કરવી બોગલી છે, સરકારી નોકરી માં ઈમાનદાર રહેવું જોઈએ. હવે ના કિસ્સામાં જોઈએ, તો સરકાર જ મતલબ કે, નોકરી કરતા, લોકો ઈમાનદાર. હતા, જયારે કંઈક નાના-મોટા કામ હોય, તો એ લોકો વીઆઈપી લોકોનું વહેલું કામ પટાવશે. નાના-મોટા માણસોને પાંચ થી છો ટકા ખવડાવશે. સરકારી કામ થાય, ખરું, તો એના માટે ધક્કા કેટલા ખાવા પડે છે. તો આ બધું ખોટું છે કે, તમે તમારો ખોટા ફાયદા ના ઉઠાવો કે, તમે સરકારી નોકરી કરો છો, તે એટલે એવું નથી. કે તમે આમ આદમી મતલબ કે, જે માણસો છે. એમને ધક્કા કરવડાવો, એમનું કામ નહી કરો, એ લોકોને રરવા પણડો. એ બધું ખોટું છે, સરકારી નોકરીમાં પણ કેટલાકને. ગમન હોય છે, કે અમે જ નોકરી કરીએ છીએ, એવું ના હોવું જોઈએ, ના રાખવું જોઈએ.
બરાબર છે, જો તમે એક દિવસ
થયા છો?
હા તમે એક દિવસ માટે વરસાદની જગ્યાએ. બીજું કઈક વરસાવવાનું હોય તો તમે શું વરસાવો. ઠંડા પીણામાં હોય કે ખાવામાં હોય કે પીવામાં હોય તમે શું વરસાવો વરસાદની જગ્યાએ.
અ વરસાદની જગ્યાએ હોય તો મતલ કે જો પેલું એક જોવા જઈએ તો એક તો બરફ. બરફ પણ મને ગમે તેમાં પણ જે. ઝીણો બરફ આવે છે તે ગમે એ રીતનો બરફ પડશે તો મને બહુ ગમે. અને બીજું પીવામાં. તો કઈ જ નહી કે કઈકવું થાય ખાવા પીવાવામાંરે. તે તો ચોકલેટમાં અમુક ચોકલેટ. હોય જેમ જેલી કે આવી તો એ ચોકલેટ હોય તો ઠીક છે. તમે.
હમ મેં પણ એવું કે. એક દિવસ માટે જો વરસાવાનું કે તો મસ્ત ગરમ ગરમ. સમોસા હોય કા તો પછી અ. મેગી હોય એક બાજુ એવું હોય જો કે એક બાજુ વરસાદ વરસતો હોય ને એક બાજુ મેગી ના. તે બાઉલા આવે ને તે ઉપરથી નીચે પડવા જોઈએ એવું.
હમ પણ એમાં પણ એવું હોય જ ને કે. આપણને પણ વરસાદ અમને જોવા જઈએ છે આપણે કે વરસાદ આપણને. બે ત્રણ દિવસ સારો લાગે છે પણ જયારે પછી કીચડ અને એવું બધું કરી રે, તો ત્યાં એ સમય પછી આપણને બોય થાય કે ક્યાં યાર આ વ સારું, તો એજ રીતનું તમે કહો છો કે મેગી કે સમોસા. તો વરસાદ કન્ટિન્યુ પડશે તો એની બચત કરવા માટે પણ કઈક જોઈશે ને. કે તમે એવું છોલી ના છે કે આપડા પપ્પ
હ તો ના હવે એ કરવા વિચાર બદલી પણ એની જગ્યાએ છે ને મેગીની જગ્યાએ પૈસા વરસવા જોએ વરસાદની જગ્યાએ.
હા. હા એ વાળું કે છે, તો પૈસા પણ મતલબ કે વરસે વરસે ને વરસે ના નહી. તો આપણા સપના આપણી પાસે જ એવા છે. કે ક્યારેક વરસાદ વરસા પૈસા ન નઈ થાય. કદાચ ધૂમથી જોઈએ ને થાય તો ઠીક છે.
જો શાકભાજી બોલવા લાગે તો તમે કઈ વસ્તુ ની ફરિયાદ કરશો?
શાકભાજી બોલવા લાગે તો શાકભાજી માં કાર્યલાની કરીશ, કે તું આટલા બધા કરવા કેમ છે. અને બટાકાનું કરીશ. કે બતા તો આટલા ફેમસ કેમ છે કે તને બધાની સાથે શૂટ કરી દે છે. એટલું બધું તો શું છે, ભલે નક્કડ છે. પણ તને લે તો બધા જ આત્મા સાથે, તો આ લોકો સાથે થાય.
મેં જો શાકભાજી ને ફરિયાદ કરું. તમે એક ભીંડા ના કરો કે જયારે મેં તને નૂછું છું ત્યારે મને ત કાંટા કમ વાગે છે. પછી ફૂલેવર ને એવ કહ કે તું કમ સારું નહીં આવતું ત એ નથી કમી એ એક નીકે છે અમુક. નહી એટલે મ ત જોઈને ભ આવતું ન.
એ દેખાય સારું છે પણ એની અંદર જીવ જંતુઓ બહુ રહે છે એટલા માટે કોઈકને પસંદ નહીં આવતું. અને અમુક ને પસંદ એ આવે છે કે લોકોને ખાલી એજ ખાવાનું ગમશે. એની સિવાય અનને કોઈ શાક ખાવાના નહીં ગમે. મતલબ કે એ રીતનું છે આપણને શાકભાજી ની પણ એટલી ફરિયાદો છે.
રડાવે કમ છે કે તું તને જયારે હું છોડું છું ત્યારે તું મને રડાવ રડાવ કરે પછી ત હું તને છોડી દઉં છું ત્યારે ત ગંદકમ મારે છે તારાથી મારા હાથ એમ.
હમ હ બરાબર છે, એતો છે જ વધ અને માણસ તો ઠીક છે પણ આપણને શાકભાજીઓથી પણ આટલી ફરિયાદ છે આજે ખબર પડી કે શાકભાજી ની આપણને છે, માણસ મુથી તો હોય જ છે.
સાચી વાત છે.
હમ.
હમ બોલો.
તમને જે કક ઋતુ ઓ છે એ ઋતુઓમાં કેવું મતલબ કે લોકેશન ગમશે જેમ કે ચોમાસુ છે એમાં લોકેશન જોવા જઈએ.
હ
કેવું ગમે શિયાળામાં કેવું લોકેશન ગમે એના પર કઈક
હા. તો જો શિયાળામાં એક તો મને સવરની જે વસ્તુઓ છે જેમ કે પહાડ છે એવી જગ્યા મને શિયાળામાં ફરવાનું વધારે ગમશે પહાડી પછી નદી કિનારાઓ છે એવું. ઉનાળામાં જોવા જઈએ તો ઉનાળામાં નદી તો કે કહેવાય પછી સ્વિમિંગ પુલ છે. દરિયા છે એ બધ સાઈડ ઉનાળમાં વધારે જવાનું ગમશે. ચોમાસામાં જે ઝરણા હોય એ રણા સાઈડ. અચ્છા તો હરિયાળી વાળું જે પ્રદેશો હોય એમાં જવાનું મને વધારે ગમશે. કે એનાથી ચોમાસામાં પહાડોમાં નને જોખમ. ત્યા કદાચ પહાડવામાંથી ભેખડો પડે ને હું અંદર દબાઈ જાઉં. એના કરતા ચોમાસામાં જંગલી વિસ્તાર વધારે ગમશે હરિયાળી ટાઈપ. હોય એવી જગ્યાએ વધારે થવાનું ગમે તમારે શું કેવું છે. હ.
હા એવું જો હોરી બધામાં તો ઉનાળામાં કેવી જગ્યાએ જવું ગમશે.